હા મિત્રો અવાજ આવતો છે?.
હા ચોખ્ખો.
હા શું કરી રહ્યો છો?
કશું નહીં.
હમ હમ એમ બેઠા હશો ને કે કઈ કામ કરતા હશે.
હા એક મુવી જોતો છે.
એવું મૂવી જોતો હતો. હ તો. વેકેશન કેવું ચાલી રહ્યું છે?
મસ્ત ટોપ ફાઈન હમ.
તો હું તમારા પાસે જો થોડો ઘણો સમય રેતો હું. અ એક વિષય પર થોડી ઘણી ચર્ચા કરવા માંગતો હતો.
જરૂર જરૂર.
હા તો જે મારો જે વિષય છે. મિત્રએ આપણું મિત્ર પુસ્તક તો એના વિશે હું થોડી ઘણી તમારા પરથી માહિતી મેળવા માંગુ છું. ને તમે પન એટલે હું પન તેમાં હું તમને થોડો સાહ સહકાર આપીએ એવી આપણેે થોડી ઘણી ચર્ચા કરીએ. તો થોડી ઘણી તમે માહિતી એના વિશે તમે આપશો?
જરૂર.
હા.
આપણે પુસ્તક એટલે આપણેે નાના હતા ત્યારથી આપણે ભણવા જાય. એટલે ત્યારથી હું આવે પેલા તો બુક આવે તે આપણે ચિતારવા માટે ન લાવે એટલે ત્યારથી આપણું પુસ્તક મિત્ર થઈ જાય. કારણ કેાય શડ શીખાવ એ રીતના અલગ અલગ એમ. જો આગળ જઈને. આપણે આના પરથી જ મોટા થાય છે એના પરથી જ નાના એવું છે. હ. ચુપ. બુક નહીં રહેતે તો આપણને ભણવામાં પણ થોડુંક મુશ્કેલ જતું. કેમ કે આપડે જોઈન જોવા માટે તો બુક જોઈએ નહીં જો ટીચર ભણાવે એ. કોઈ જ્ઞાન આપે એટલે તે બુકમાં જેલો. આપેલા તે તો તરત જ આપણને સમજાય એટલે આપણને તે બુક ખૂબ જરૂર સે. એટલે તે આપણું મિત્ર થાય. એટલે જો આપડે કોઈને બી કઈ ભી સમજાવાનું હોય તો બુક દ્વારા આપણને તરત સમજાઈ શકીએ એ જોઈને કે કે તેમાં સરળ અને સ્પષ્ટ લખેલ હોય કે આવું કરવાથી આવું કરવાનું. તે. ને હાલમાં તો પરીક્ષા ચાલતી એ કોમ્પિટીટીવ એક્ઝામ આવે. એટલે તેમાં વાંચવા માટે બુક્સ ખૂબ જરૂર સે. લે બુકમાંથી સરળતાથી સવાલ શોધીને વાંચવાના. પસી એનું રીડિંગસ માન આખ થી ધ્યાન આપવાનું એટલે ઇ જો આઈ એસ બનાવાના હે તે એના માટે ખૂબ જ જરૂર શે, એટલે એના માટ ટે તો મોટા મોટા બુક્સ લાવા પડે. પસી એને ટાઈમ આપીને બુકને આપણને એકવાર તફળતાની સીડી ચડી ગયા. તો આપણને કોઈ રોકી નહી શકે, કે તું કેમ આવું ને કરને એટલે એ આપણું પુસ્તક એક ખૂબ મોટું મિત્ર થઈ ગયું શે, કારણ કે બાબા સાહેબ બે પન સંવિધાન લાઈકુ સે તે બી તો એક બૂક જ છે, કારણ કે તે નથી તો આપડું આખું ભારત ચાલતો સે, તેના આગળ કોઈ જઈ નઈ શક, કારણ કે તેમાં કાયદા કાનૂન લખેલ સે. જો એના આગળ કોઈ જાય તો એને સજાનું પાત્ર બને, એટલે આ બૂક ખૂબ જરૂર સે. ને આપણને વાચવાનું એટલે ખુબ જરૂર છે, જો બુક ની રે તો આપડાથી પી ડી એફ માં તો વાંચાય નહી કોઈ દિવસ, એટલે પી ડી એફ હો તો તો આપ આપણને બુક સારી સે. જેમ જ હવે તે ભગવદગીતા તે કોટમાં રહે. તા કોઈ સાક્ષી માનીને કે કે ને અ ભગવદગીતા પર હાથ મૂકીને કેવશે કે ની જૂઠું ની બોલે, એટલે ત્યાં આપણને કોર્ટમાં કોઈ દિવ કોઈ ભી વ્યક્તિ જૂઠું ની બોલી શકે, એવી શપથ ખવડાયને જયારે પ્રધાનમંત્રી અ પસી મુખ્યમંત્રી એવું કોઈ શપથ લેવા માટે બી તો તે આપડ તેને આગળ બુક્સ મૂકેલી રે એટલે ભગવદગીતા, સવિધાન એવું બધી મૂકેેલી એન તા તેનું વિરુદ્ધ શપથ લઈને, પસી ભારતનું પછી રાજ્યને એવું સંચાલન કરવા માટે મંત્રીઓ અ શપથ લઈને તેનું સંચાલન કરે, એટલે આપણા માટે સારું સે એટલે બુક એ આપણી ખૂબ મોટી મિત્રતાજી ગનાય, જો એક પેજના જો સો પેજ થઈ જતા હોય. તો તે કેટલું બધું વિચારવાની આપણને શક્તિ આપે, જો બુકજ નહી રેતે તો આપણને કોઈ જ્ઞાન નહી રહેતે. હ સો જો પેલાના સમયમાં તો તામ્રપત્ર તાડપત્ર ને એવું લિપિમાં લખ તે કોઈ હોય તો હવે પન પેલાના જમાનામાં તો હત બુક્સ ની હતી એટલે શિલાલેખ હશે, તે પન હાલમાં પન ઉકેલા મુશ્કેલ જ છે. કારણ કે તેનું કોઈ ટ્રાન્સલેટ હતું નહી, અને હાથ મા તો બુક્સ સે એટલે બુક માંથી તો આ બુકમાં નો શબ્દ ના સમજ પડે તો બીજા બુક દ્વારા સમજાય વુંજ પડે, એટલે આપણને અલગ અલગ જગ્યાથી અલગ અલગ સમજણ માથે, એક આપણને ઉ બુક મોટી મિત્રા થાય ગઇ કે જાય છે. જયારે આપણા કોઈનો બડે હોય. કોઈનું શુભ પ્રસંગ હોય તો તેમાં આપણને ભુક ગિફ્ટ આપીને તેને થોડુંક પાછમાં પણ હેલ્પ થાય. જો વ્યક્તિ કોઈ દિવસ ડિપ્રેશનમાં જાય તો તેના માટે પણ ઘણી બધી બુક્સો છે, તેમાંથી- - કોઈક બુક લઈને વાંચવા બેસે તો એનું મગજ પર ન આખો ભાર ઉતરી જાય એટલે તે ટેન્શનમાંથી બહાર આવી શકે છે. એટલે તે કોઈ ઊંધું પગલે લેવા જતા પેલા કોઈ દિવસ છે બહુ ગુસ્સો આવે છે. તો એ ઊંધું પગલા લે લેતો બસી જાય અને તે સીધા રસ્તે ચાલતો થાય. એવી જ રીતના બુક એ આપણને ખૂબ મોટી ઉપયોગી છે. એટલે આપણે એ બુકને મૂત્રતા તરીકે ઓળખી શકી. તો તમારે શું કેહેવું?
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે. કારણ કે જે બુક્સ છે તે આપણાં જીવન સાથે સંકળાયેલો રહેલો એવું આપડે કહી શકીએ. પન હાલના સમયમાં આપણે જોવા જઈએ તો વધુ પડતા જે પણ બાળ કો છે એ એનો ઉપયોગ કરતા નથી. ને જે એનો ઉપયોગ કરે છે, તે ખૂબ જ આગળ જાય છે. તમે કહ્યું તેમ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. કે જે ભારતનું સંવિધાન લખ્યું, જે બંધારણ લખ્યું. તો એ પણ એક બુક્સમાં લયખું. ને જે પણ એવા મહાન અનુભવી હતા. જે પન કઈ મહાન વૈજ્ઞાનિકો હતા. એ લોકોએ પન જે જ્ઞાન હતું તે અમુક બુક્સ માંથી મેળવેલ. કે એટલી પુસ્તકોમાંથી મેળવ્યું. અને પેલાના સમયમાં પન તમે કીધું તે પ્રમાણે જે જ્ઞાન હતું એના તામ્રપત્રનો ઉપયોગ કરતા હતા. શિલાલેખ કે પછી એવા એ લોકો લખતા હતા. તો એ ખુબ જ સારી વાત હતી. કારણ કે તે સમય દરમિયાન જ્ઞાન મેળવવાનો હતો તો એ લોકો પહેલાના સમયમાં કા તો પુસ્તકોમાંથી લેતા હતા. કા તો પછી પોતાના જે પણ કઈ ગુરુ હોય એ લોકો થી મેળવતા હતા. તો એ સમયમાંથી જો એ લોકો જ્ઞાન મેળવતા હતા. ઈ ખુબ જ સારી રીતે મેળવતા હતા, અને ઈ લોકો ખુબ જ આગળ જતા હતા. ને હાલના સમયમાં પણ આપણેે જોવા જઈએ તો જે સારી રીતે રો જિંદા જીવનમાં પુસ્તકોનો જ ઉપયોગ કરતો હોય. એ હાલના સમયમાં જે ચાલી રહેલ ટેકનોલોજી છે. એનો ઉપયોગ કરતો નથી. ને જે પુસ્તકોમાંથી જ ઉપયો ઉપયોગ કરીને વાંચતો હોય. તો ઈ ખુબ જ આગળ જાય છે. તમને ખબર જ હશે કે હાલના સમયમાં ચાલી રહી છે કલેક્ટરની, ડીએમની જે પરીક્ષા હોય છે. એવી મોટી અધય કરવા માટે તો એ લોકોનું જે પણ કઈ પ્રથમ નંબરે આવતા હોય. કે જે લોકો એમાં પાસ થતા હોય. તો એ લોકોનું મહેનતની કઈ રીતે મહેનત કરેલી, કઈ રીતનું પુસ્ તકમાંથી જ્ઞાન મેળવેલું. તો એ લોકો ને પૂછજો તો એ લોકો કેતા હશે કે એ લોકો જે એઆઈ આજના સમયમાં તારે લહેર ટેકનોલોજીને વધુ પડતા ઉપયોગ કરતા જ નથી. ને એ લોકો ખૂબ સારા પુસ્તકો ને સારા એવા પુસ્તકો વસાવી લઈ છે ને એમાંથી જ એ લોકો નામ મેળવતા હોય છે ને. તે પછી પ્રસિદ્ધિ મેળવે છે તો એ રીતે. ના એ લોકો આગળ જતા હોય. પણ હાલના સમયમાં ચાલી રહેલ એ પ્રમાણે વધુ પડતા બાળકો મિત્રો શું કરી એ. છે કે એ લોકો તમે કીધું તેમ કે ખુબ પીડીએફ કે મોબાઈલ માંથી એઆઈ ટુલ નો ઉપયોગ કરીને પુસ્તક ના લેતા હોય.
કારણ કે એને એવું થાય કે. હું જો પુસ્તક લઈશ તો એના પૈસા જશે એના કર તા હું ઓનલાઈન કે પછી મોબાઈલમાં જ હું. પુસ્તક જે હોય એ ડાઉનલોડ કરીને પછી હું વાંચી લઈશ. તો હું પણ એનું જ્ઞાન મેળવી લઈશ. પણ એવું ના કરવું જોઈએ. જે પુસ્તક માંથી લીધેલ જ્ઞાન છે ને જે હા. ટેકનોલોજી માં થી જે કે મોબાઈલ માંથી જે પીડીએફ હોય એમાં થી લીધેલ જે જ્ઞાન છે.
એ બંને અલગ વસ્તુ છે. કારણ કે તમને મિત્ર ખબર જ હશે કે જયારે આપડણે પુસ પુસ્તક માંથી જો વાંચતા હોય તે દરમિયાન આપણને કોઈ ડિસ્ટર્બન્સ થતું નથી એ સમય દરમિયાન આપણે પુસ્તકના જ ને આપડે. બંને વચ્ચે કોઈ બીજું આવતું નથી આપડે એમાંથી જ્ઞાન લે તા હોય તો જે પણ કઈ આપણે વાંચેલું હોય. એ સારી રીતના આપણને યાદ થતું આવે છે. પણ જયારે આપણે પીડીએફ વાંચતા હોય મોબાઈલમાંથી કે એમાંથી જે બુક્સ હોય તે ખોલીને આપણે વાંચતા હોય. તો એ સમય દરમિયાન જે પણ આપડે વાંચતા હોય તે દરમિયાન કોઈ મિત્ર ના ફોન આવી જાય. કોઈ મેસેજ આવી જાય. કે કોઈ ફોન કરીને આપણને બોલાવતા હોય કે પછી એમાં આપણેે. અ થોડું વાંચ્યું ને પછી આપણેે બીજી ટેબ ચાલુ કરી દીધી. તો એમાં શું થાય કે પછી જે આપણને જે. વાંચવાનો સમય હોય તે તો વ્યર્થ થતો જાય પણ સા થે સાથે આપણે એમાંથી સારી રીતના જ્ઞાન પણ નથી મેળવી શકતા. હમ. તમે આ થોડો ઘણો સમય આપ્યો તમારો એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું થેન્ક યુ.